હલો. હા પેલા કો તમારું કાપી ગયું.
હા કાફી ગું મેં બોલતી હતી અને કાપીર ગયું મને લાગ્યું હાલ હવે ટાઈમ ખતમ થઇ ગયો છે.
હમ તમારે નેટવર્ક પ્રોબ્લેમ પણ છેને. અમારે અહિયાં તો વરસાદ ચાલે છે.
તમારે ઈયાં વરસાદ.
અ છ વરસાદ ચાલે છે તમારે ના ના અમારે આ એટલે તો એટલી ગરમી છે એટલી બઉ જ ગરમી છે એટલી ગરમી થઈ ગઈ છે ને અમારે આટલે તો.
અહિયા તો વરસાદ ચાલે છે તે તાલા લાઈટ કાપી જાય છે. તે તે આ વરસાદમાં તે શાંતિ અને
અચ્છા.
હમ્મ. હમ્મ અ બઉ વાદળો ગડગડાટ કરે છે અત્યારે.
હા અજબો હેન પેલે સુરતમાં પણ બઉ બારિશ છે હાલ.
હા પેલા સુરતમાં પણ હું સાંભળ્યું કે ત્યાં પણ વાળેસ છે તેને અલર્ટ પણ આપ્યું ને એ બાળવાનું છે
રેડ એલર્ટ આપ્યું છે એ એ મતલબ પેલે તો
આવું પર ગુજરાતમાં જ સુરતમાં છે વડોદરામાં છે વરસાદ પણ ગુજ આવું અમદાવાાદમાં નથી.
અમદાવાદ સાઈડ પછી બિલકુલ પણ બારિશ નથી. કેમ કે અમદાવાદ પછી મહેસાણા મહેસાણાના પછી પાલનપુર
હા તમે પાલનપુર કહો છો, તે પેલા રાજા હિન્દુસ્તાની પિચર જો બની હતી તે પાલનપુરની હતી ને તેમાં
પાલનપુરમાં જ બની્યા હતી કેકી પેલો એના ક્યા બોલતે વચમાં જે એનો તલાબ આવે છે ને એ એટલે પેલે જ બની હતી.
આવું હું બે બે ત્રણ દિવસથી વિચારતી હતી. કે તે પાલંનપુર હું સાંભળ્યું છે ક્યાં સાંભળ્યું છે, પછી મને યાદ આવ્યું કે રાજા હન્દુસ્ તાની પિક્ચર જોય છે તેમાં સાંભળ્યું છે કે પાલંગપુર ન પિક્ચર ઇન્ડાયરેક્ટલી જોઈ લીધું છે.
આ એટલે મતલબ એક મતલબ એટલો મોટો પણ સીન નથી. એ મૂવીમાં છે ના થોડું સીન છે પણ એ પાલનપુર ન સીન છે
આવ સારી મવી છે તે પણ પેલાની મૂવી પણ બહુ સારી લાગતી એ
બહુ સારી લાગતી હાલની હાલની પણ મવી સારી આવે છે પણ શું બઉ જ શું આમ અ હા હંગમા છે અને લવ સ્ટોરી આ બધી આજ છે હવે
હા કે સેમ સેમ કોપી રાઈટર બધું થાય કે પેલા હમ
તમે સોંગ સાંભળજો બસ એમાં એમાં થોડું બહું એડિટ કરીને બસ રાખી દેજે નોકો તો નાઈન્ટીસ ના જે પહેલાના સોંગ હતા
હમ તેમના મ્યુઝિક ચેન્જ કરીને તેના મ્યુઝિક ચેન્જ કરીને તે હિપપ મૂકીને સોંગ ચાલી ગયો
પોપ કરીને પોપ અને કટ કટન આઉટ કરીને પછી બસ મૂકી દે છે મેં સાભળ્યું ભાઈ આ શું કરે છે આ સોન્ગમાં હા પેલાના સોંગ કેવા હતા ને હાલના સોંગમાં જોઈન્ટ કરીને બસ થઈ ગયુ તમારૂ સોંગ લો
હમ્મ આજના જનરેશન ના બાળકોને બધા હિપહપ. અચ્છ.
હ બોલીવુડ બોલીવુડમાં બોલીવુડ અને શું ક્યા બોલતે હોલીવુડ નખો તું નાઇન કોઈને મતલ ખબર જ નહિ આ નાઇન્ટીસ ના ગાના પણ કિશોર કુમાર લતા મ લ લતા દેવી પછી હા તદમંગેશ્વર પછી એમની બે નકર તુંકી ટલા પહેલા ના સુની દેવલ કેટલા ટલા મસ્ત મસ્ત સિંગરો હતા પહેલાના
છે આ બધું તમે પણ અત્યારની જનરેશન છો
મને મનીષ સિંગિંગનો એટલો શોખ છે મેં તમને કીધું કે હું એક સિંગર મતલબ સિંગરની જેમ જ. છું મને કે છે સ્કૂલમાં પણ કે તું તો સેમ લતા દીદી જેમ જ છે. શું લતા માતા તું લતા માતા જેવી જ છે જે પણ કહો. જેને પણ કહ એકજ મુમાં છે.
સબંધ હ બધા ગીત આવડે.
બધા બધા બધા બધા મને મને ગિટાર પણ વગાડવા આવે છે.
હમ્મ
હમ્મ ગિટાર પણ ગિટાર પણ હું વગાડી દઉં છું મને આવડે છે એ તો. મ મતલબ હું કહું ને મારી આ સ્કલ્સ બહુજ બહ મતલબ એટલી. જે પણ હું કરું છું ને મને એ બિલકુલ. પસંદ આવતું નથી મને હું કહુ ને પહેલાં અગર મને આપે ને કોઈ ભણવાનું યા સિંગિંગનું હું ભણવાનું બીજા નંબરમાં રાખું સિંગિંગ. પહેલા નંબર પર રાખુ મને સિંગિંગ બહુજ ગમે છે.
છે ત્યારે તમે તે કરો. પછી તમે ભણવાોનું તે તમને રિઝલ્ટ પણ બહુ સારું આવે.
બહુજ સારું મળશે.
મારો છોકરો છે તે મતલબ એક્ઝામમાં. એક ચેપ્ટર કરીને આને લાગે કે હું પેલા બોલ ઉપાડું. અને ક્રિકેટ રમીને પછી અહીં આવ. જ્યારે એને મના કરું ત્યારે એમના માર્ક્સ પણ કમ આય. જે પછી તે રમે છે ત્યારે એના માર્ક્સ પણ સારા આવે છે. હ. તે બહાર નથી જતા પોતાનાજ આંગણમાં રમેશે. હમ.
તો તમારો તમારો આંગડો મોટો હશે.
મોટો છે હમ તે પણ સાયકલ પણ ત્યાં ચાલે છે. ચલાવે છે બંને.
અચ્છા તો તો બહુ મોટો હશે હવે તો હા. ના ના મને મતલબ મને. જેટલા બી તમે કહો ને કે આ સિંગિંગ આ ફોને ગયું છે મને. એક કેક મોમાં રટેલો છે એ મને એટલું પસંદ અને લતાજી અને કિશોરના કિશોર સરના જે પણ જે પણ જે ગાના. છે ને મને બધા આવડે છે બધા.
મારા હસબેન્ડ ને પણ ઇન્ટરેસ્ટ છે તે પુરા બધું જો પહેલાના નાઇન્ટીસ ના ગાના હતા તે બધું આવડે છે પણ તે શાય પરસન છે તે બા બાર નથી ગાવે.
બધા શાય પર્સન જો
હા તે બધા ગાવેલ તે ઘરમાંજ ગાવે છે તો બોલે છે. કે બધા અમારી અવાજુ જમ્યા સારી છે ને હું તો કહું છું ને. તે પેલા મંડેલી ચાલે છે ને કટનીમાં મતલબ બહઉુ છે. કે તે પેલા મારા લેંગ્વેજમાં. બહુ ફેમસ છે અહિયાં ના તો તે મ લિઓઝ જાય છે ગાવા માટે. બધી જગ્યા જાય છે તો હું બોલું છું પાર્ટ ટાઈમ આવું કામ કરી લો.
તે પેલા અકાઉન્ટ નું કામ કરે છે તો. બંને મતલબ ઓપોઝિટ વે છે ને. તો એમને ટાઈમ જ નથી મળતો હુ પાર્ટ ટાઈમ આવું કરો તો ભાઈ કમાવો બહુ કમાણી થાય
વોઇસ સારી હશે
સારી સારી સારી છે
અચ્છા તો તો તો સારું છે
હમ પણ તે બાર બાર ક ક્યારે જ ક્યાં ના બાર ક્યારે જ મંદિર વગેરે ક્યાં જવાનું થાય કે બોલવાનું ગાવાનું થાય ને ક્યારે તે માઈક પણ નથી ઉપાડતા
ઓહા
ઓર આનાજ ફ્રેન્ડ છે આનું અવાજ પણ એટલું સારું નથી પણ તે એ આવ આવી રીતે ગાવે છે કેવી રીતે બોલે છે તો હ ત્યારેજે બોલે છે આનીથી સારા સારા મારી આવાજ છે તો પણ હું નથી બોલતું ગાતું કે કઈ લોકોને હોય છે ને કે બસ માઈક મળે અને બધા લોકો જ સામે હું હું ઉપાડું ત્યાં
હ લોકો હોય છે ના કોઈ કે ભલે એમની વોઈસ સારી હોય એમના જેટલા પણ સ્કીલ્સ હોય પણ એ શું એમને ડર ડર તો છોડો એમને મતલબ બહુ ગભરામણ થાય છે અને એમને શાાય કે હું કેવી રીતે તો બોલી શકીશ મારું મજાક ના બની જાય મને ના બોલવું
સારી રીત બોલવું બધાને ગમે પણ મારે બોલવાનું જ નથી ત્યાં સ્ટેજ ઉપર ઊભા રહેવાનું જ નથી
મારી ક્લાસ માં એક છોકરી છે એમની મ તો આવા સારી છે એમના થી એમને આવડે પણ બધું પણ એ શું મતલબ એમને બધા ટાર્ગેટ કરીને બેસા છે કેમ કે હાલ શું હાલ સર કે કે તમે અગર ક્યાયા બી જાઓ અગર તમે બોલી ના શકો ને તો તમારી સ્કીલ્સ એમાં જ ઝીરો પર્સન્ટ થઈ જાય પહેલા જ એ જ એ તમારી ફ્યુચર અને એ તમારો રોલ જોય છે કે તમે કે એટલા કેટલી સારી રીતે અગર તુમ તમે બોલી શકો છો કેમાં કેવી રીતે સા સામે વાળા પર્સનથી વાત કરો છો
કે ને મારા હસબન્ડ મને કહે છે કે તમારી કેટલી બધી સ્કીલ છે તમને કેત એટલી બધી જાણકારી છેના પહેલા લોકોની ના મહાભારત ની રામાયણની હનુમાનની બધી તમને ખબર છે. પણ તમારામાં વો ઓમ મીન્સાય પસંદ બંને આપણે આવ તે તમારા બાળકો પણ છે મારા બાળકો મતલબ એક કુદરતી એમને પણ બધું આવે છે કે તે બહાશ ભા શીખવાના ગયા નથી પણ એમને પોતાનું જ બધું આવડે છે પણ ત્યાં હહ હુહુ પાપા અને મમ્મી એ બંને શાય છે તે એમાં પણ થાય આવું
શર્મ શર્મ બસ એક આશ ઘરમાં જાય ન કઈ પણ અગર જે આપણું કરીબી હોય ન એમના સામે જેટલું ચપ્પર ચપ્પર ચપ્પડ બોલી દેવાનું જેટલું બોલુ એ કોઈના પર બહારવાળા પર્સનને જોઈને જ બીક લાગે છે હલા હવે આ બોલવાનો ચાન્સ આઈ ગ્યું. મતલબ ઓટોમેટિકલી આપણી અવાજમાં જ ચેન્જ થઈ જાય ધીરે ધીરે બોલીએ યા એક એક વર્ડ બોલીએ આમને લાગતું છે પેલા બીજામાં રીડિંગ પેલા બીજા ક્લાસ માં રીડિંગ
આજે મારી મમ્મી સાથે હું આવી રીત વાતે વાત કરી કે હું કેટલું જોઉ છું કે આ આવી રીત તે થાય આવું ના થાય આવી રીતે થાય તો મારી મમ્મી આજ કીધું કે તમે બધા બઉ વધારે વિચારો છો હું બધા લોકો આવું નથ થાવ નથી વિચારતા તું મને હા આવી જ રીત એટલા માટે હું આગળ નથી વધી શક
અહહ હ
તો બોલે અત્યારે તો તારા બાળકો માટે કરો.
હા એમને એમને સુધારો બસ એમને પાઈ. કહેવાનું ભલે દુનિયા જે પણ કે. આપણને ખબર છે ને આપણને બેસ્ટ આપવું બસ. કે આપને થોડી દુનિયાને કેહેવું કે દુનિયાથી પૂછવું કે હા મેચૂ કેવું. કીધું ને કેવું કીધું. આપણને બસ આપણુ ડર બગાવવું છે કે શું આપણે કેવી રીતે સામાવાળા સામનેવાળાથી વાત કરી ઓટોમેટિકલી જોવે છે આપણને આવો જ વિચારવું ભગવાન જોએ છે અને આપણને બસ બે લોકોથી પૂછવાનું બે લોકોને પૂછવાનું એક આપણા દિલથી અનેક ભગવાનથી કે મેં કેવું ર કીધું કેવું કીધું કેવું સામેવાળાથી પ્રેઝન્ટ કર્યું છે.
આ બધું ખબર છે. પણ જયારે કરવાની વાત આવે છે ને ત્યારે પાછળ. મેન ત ત્યારે જ હમ. મારા છોકરા મારી દીકડી દીકડા ને આવુંજ બતાવું છું. તો ભલે તમને શું ક્યારે નથી કર્યા. તો હું પોતાના એક્સપિરિયન્સ થી તમને બતાવું છું ને. કે તમને આવું ના કરવાનું તમને આગળ વધવાનું છે.
નહી થાય છે ભલે આપણે કેટલી પણ મહેનત કરીઓ. બોલે છે ને કે ક્રિકેટમાં આપણે કેટલી પણ મહેનત. કર્યો બસ જ્યારે અગર મેદાનમાં ઉતરીએ. પહેલા પહેલા ડર લાગે કે મે. ને જોઈને ખબર નહી ભાઈ અરે હવે મારું સિક્સ જાશે કે નહીં જશે બસ એ જ દિમાગમાં લઈને બેઠી રહ્યાના ક્વેશચન સિક્સ્થ તો છોડો ચાર ચાર મહિ ના જાવે આપ
ના ક્યારે જાય હું આમને આવું જ બતાવ તમે જો કરવા